હલો હા બોલો કેમ છો મજામાં?
હા હા મજામાં.
કેવો છે ત્યાં વરસાદ ચાલુ છે કે બંધ?
હા રાતે તો જો આપડે કોલપુરા છે ને તો બહુ મજા આવ્યો.
હમ અમારે અહિયાં રાતે આખી રાત હા અહિયાં ગળ પણ ચાલુ જ છે.
એટલે જ બધી રજા પડી.
હા અમારે પણ તમે હાઉસવાઈફ છો કે કઈ જોબ કરો છો?
ના જોબ પર નહી હો.
ઘરે જ હા. બોલો
હા
હા તો અત્યારે તો ઘરે બેઠા બધી મુવી ટીવી માં જોયા જવાનું બીજું તો શું?
હા બીજું તો શું? ઈ છે મોબાઈલ છે એનો ઉપયોગ કરવાનો.
હા
હ નવાજુનું કામ ખોલવાનું.
હમ મુવીઝ જોઈએ તો કેટલી બધી આમ જોવાની મજા આઈ જાય. કંઈક ના કંઈક શીખવા પણ મળે પાછો.
હા હા અને કેવી મૂવી હોય તો કેવું જોવાની મજા મજેય આવિ જાય.
ફેમિલી સાથે બેસીને પણ જોવાયા એમ અત્યારે તો પેલે? આ રિતેશ દેશમુખ નું એક મસ્ત જ મુૂવી હતું રાજા નું રાજા શિવાજી કરીને? મુવી હતી તમે જોય છે.?
ના ના અમે અહંયા છુ બાળકો જોવેય ને. એટલે ના જોયું હોય
એ બવજ મસ્ત મુવી છે રાજા શિવાજી પર છે એટલે એમને જેટલા મહારાષ્ટ્રમાં આપડા આખા દેશમાં ટે જે કર્યું હતું ને કામ એમને બો આપડા માટે કર્યું છે એમ
હા હા પેલાના રાજાઓ તો બવ જ આપડા માટે
હા મુસલમાનો થી લડી લડીને આપડા હિન્દુઓને બધાને બચાવ્યા હતા એનું બધું બ તાવ્યો છે મસ્ત એ મુવી છે જોવા જેવું છે એક વાર
હ હમ
પછી બીજું એક એમના છોકરા ન આવ્યું હતું સંભાજી મહારાજ નું છાવા કરીને
હ હમ
હા એ પણ બો મસ્ત મુવી હતું એમાં જે શિવાજી ના દીકરા જે છાવા હોય છે ને સંભાજી મહારાજ હા એમને તો છેલ્લે તો એટલી ખરાબ રીતે એ મારી નાખ્યા હોય છે અને બિચારાને એક એક અંગ કાપીને બિચારાને ટોર્ચર કરીને મારી નાખ્યા છે આમ મુસાલમાન મુું કલ
ઓ હો હો હો હો
હમ
આપડા હાટુ આપને આઝાદી હાટુ થી ને
હમ તો તો બધી અત્યારે લેડીસો અતવા સારી રીતે છૂતી ફરી શકે છે ત્યારે અંગ્રેજોથી પણ લેડીસો નામ બચાવ્યા હતા બધા સારા સારા કામ કર્યા હતા હા
બચારી ઘર ઘરમાં જ બહાર કામ કરવા નીકળી જ ક્યાં શકતી હતી
અત્યારે તો છોકરીઓ પણ તેટલી આગળ વધી ગઈ છે ટેકનોલોજી બધું જેમ જેમ વ તો એમાંમ છોકરા અત્યારે ભણવા પણ મોકલાય છે વધારે બધા ક્ષેત્રોમાં લેડીસ જોવા મળશે બધી જોબ બધી પોસ્ટ પર
બધી પોસ્ટ પર હો પ્લેન માં આપડે કોઈ દિવ
હા તો પ્લેન ચલાવશે પાયલોટમાં પણ આવી ગઈ છે ગર્લ્સ અત્યારે તો સુરતમાં એક બેન બસ પણ ચલાવે છે એ વિડીયો પણ વચ્ચે બહુ વાયરલ થયો હતો ડ્રાઈવર માં હા રિક્ષા બધામાં જ
એટલે કોઈ ઉપર પરાધીન નથી અત્યારે લે
હમ એજ ને
હમ
જાતે એકલી તો પોતાના પગ પર રહી કમાઈ શકે એમ
હમ કમાઈ શકે એ સારું થયું હો
હા
બિચારા આવે બધા રાજાઓ એ એના રાજકુમારે એ બધા એ લોહી વેવડાવ્યા ત્યારે આપડે અત્યારે આટલી રીતે જીવી શકીએ છીએ
તો બધે પણ બ કોઈ પણ દેશમાં કે કોઈ રાજ્યમાં કે કોઈ પણ જગ્યાએ જતા રહો ને કોઈક ના કોઈક રાજા ની તોમે હિસ તે તો જોવા મળશે જ
હા મળશે જ
હમ
અમાર તો પણ જુનાગઢ હા ગિરનાર છે ત્યાં નઈ અત્યારે જો તેને ઝડપવામાં આવે છે અત્યારે શું તઈને
હા
અત્યારે નહીત્યારે ગિરનાર કોઈ થી લઈ ન શકાય જુનાગઢ વાળા નું જ કેવાય ને
હા હા.
પણ અત્યારે હોતને એમાં બીજા દેશ વાળા ઘણા પ્રોબ્લેમો ઊભા કરે છે.
કેવી નાક જોયે છેને
હા એ કે કે આપડે લઈ લેવાનો છે જુનાગલા ગિરનાર ને પર્વત ને આપડા હોદામાં. એમ થોડીને મળી જાય.
તો
એટલે એનું નુકસાન ઘણું અમારે પોહોચાડે છે. બારે વખતે હા. તો એમ તો કઈ કોઈના કબજામાં ન જ આવી શકે ને
ના ના.
એ પેલા હતું.
હા આ.
આપી દેતા રાજાઓ હતા. તા એટલે અત્યારે રાજા નું કીધેલું હોય તો અત્યારે ના આપી શકે કોઈ.
તો અત્યારે તો ગવર્મેન્ટ ના જ સુધી ઓર્ડર ના આવે અત્યારે આપડણે છે જ ને. કાશ્મીર માટે લડે છે પાકિસ્તાનઓ કે કાશ્મીર જોય છે. કાશ્મીર કેટલું બધું કર્યું અત્યાર સુધી લોકોને નથી મળી શક્યું.
હા ત્યા એ લોકો જમારે આ ગિરનાર લેવા માટે પાકિસ્તાન વાળા નો જ હાથ. છે. એ લોકો કે છે કેમ એ અયા છે ને અમાર જુનાગ ગઢ ના નવા પેલા મુસલમાન હશે. મ નામ ભૂલાઈ ગયું છે પણ એક અમારા નવાબ હતા એટલે અમારો કેહેવાય એમ.
ઓ.
તો જુનાગઢ એ કે અમારું કેહેવાય હવે તો ન જ મળે ને એ રીતે.
ના ભાઈ ના પહેલે થી જે ન થઈ કવાનું આ થયું ને રામ મંદિર મંદિર માં જેવું હતું. જે ને પેલા દરગાહ હતી એ લોકો એમ કે દરગાહ તોડીને બનાવ્યું.
મારી જ છે એમ.
પણ આવું બની જ ગયો ને. મોદી આવ્યા ત્યારે તો કેટલા બધા સુધારા કરી દીધા. એમને સારા સારા અને સરસ સરસ બધી સેવાઓ પણ ચાલુ કરી.
હા તમારે જોને છોકરીઓ માટે એસટી બસ માં ફ્રી છે.
હા હા ગામમાં જે છોકરી હતી ને. હા જે ગામમાં રતી હોય ને છોકરો એમનો પાસ ફ્રી છે. અમે લોકો લોકો શહેરમાં રહે ને તો અમારે પૈસા ભરવા પડે એમ.
હા તમારે ભરવા પડે. અમારે અહિયાંથી જાય ને છોકરીઓ જુનાગઢ
હમ.
તો પાસ ફ્રી મળે.
અચ્છા.
જુનાગઢ કોલેજ કરવા જતી ને અ મારે બેબી તો પાસ ફ્રી મળે. હવે ત્યાં તો બધું એને ભરવાનું.
હા એ તો છે જ ને જેમ શહેરોમાં ગામમાં બધી બઉ. છોકરીઓને સીવન ક સીવન પેલું મશીન ફ્રી માં આપે છે. લેબ લપટોપ આપે છે ફ્રીમાં બધાને બધી બહુ સરસ સરસ સર્વિસ આપ
લેપટોપ પોને આપે છે.
હા લેપટોપ પણ મળે છે ફ્રી માં.
એ લોકો કે છે પણ આપતા નથી હ.
એ મેં કોઈનું હંભળ્યું નને કે આપ્યું હોય, પણ આમ મતલબ કે જોયએ ને પછી સર્વિસ હોય એમાં હા. અને એમાં અમુક કંડિશન હોય અમુક શ તો હોય કે આટલા વર્ગમાં આટલા ને મળે આટલા જાતિ માં હા આટલી આવક એ બધી હા. આજે લેપટોપ બધું ફોન એવું બધું મળે છેને. એમ એ જે વર્ગ વાળા હોય ને, એમને જ આપણાને ના મળે એવુ
હા આપડાને ના મળે
હમ્મ બાકી તો અત્યારે સોલાર પેનલ નખાવ હોય તો સબસસીડી પણ આપે સોલાર પેનલ ના બી કેટલા બધા આપડાને ફાયદાઓ છે.
હા આપને ફાયદા વધ છે.
તો એક વાર લાખ બે લાખ નો ખર્ચો કરે, પછી આખી જિંદગી શાંતિ જ ને
હા આખી જિંદગી શાંતિ એસી આપડે બધું ચલાવી શકીએ
હા પછી આખું ઘરમાં બધું સોલાર પેનલથી ચાલે ને પછી એના યુનિટ જેટ આપણાડા બચે એના તમે આપો અ અ શું કે આ મે એનું ઓફિસ હોય અને ભૂલી ગયો. જી બીમાં આપો હા તો તમે એના પૈસા પણ રિટર્ન આપ્યા પછી
આમ રિટર્ન આમ આપડા હાથમાં નથી મળતા જમા થતા જાય અ અમાર બાજુમાં છેને, તો હું પૂછતી હોય કે તમારા લોકોને ખાતા માં આવીઈ જાય તો કે ના
હા
એ એમાં જ રએ પણ ક્યારેક આપડે ઘટ હોય ઉનાળાના બે ચાર મહિના ઘટે ત્યારે એમાંથી યુઝ થઈ જાય.
અચ્છા
આમ આપડે લઈ ના શકીએ એ
હા હા
પછી કોણ જાણે પછાત વર્ગમાં નેમ આપતા હોય તો કોઈ ખબર નહી
સબસીિડી પણ આપતા જ પણ હવે થોડા ટાઈમ પહેલા જ આવું કે બંધ થવાની છે, એમ અત્યાર સુધી તો આપતા હતા જ હા હવે તો ઈ વેહીકલ્સ નીકળ્યા છેને, એના પર આપે છે સબસીિડી ગવર્મેન્ટ થોડી
હા સ્કૂટી ઉપર એ આપે છેને.
હમ કેમ કે અત્યારે પેટ્રોલના ભાવ પણ કેટલા વધી ગયા છે, અને પ્રદુષણ પણ કેટલી થાય છે આપડા નાના નાના શહેરોમાં નહી પણ આમ દિલ્હી અમદાવાદ જેવા શહેરોમાં તો કેટલુ પ્રદૂષણ થાય લોકો કેટલાય પોલ્યુશન શું કેવાય પોપ્યુલેશન એટુ એટલે એટલા બધા વાહનો પણ યુઝ થાય, જેના લીધે આપડું એન્વાયરમેન્ટ પણ બગડે પાછુ.
હમ ટાઈમે એ કેટલો વેસ્ટેજ જાય છે, કારણ કે બધા એકારે છૂટે
તો
એકારે બધા કારીગર છે. સ્ટુડન્ટો છે બધા જોબ વાળા બધા એકારે છૂટે એટલે એ બધ જામ થઈ જાય તો પ્રદુષણ
હવા અને બધાર ન બધું વધતું જાય પ્રદુષણ
હા હોત
આ ઈવી વકલ્સ એટલે સારું છે, થોડું બેટરી કરી દેવાનું ચાર્જર લઈને નીકળી જવાનું એના થી શું પ્રદૂષણ એ ઓછું થાય.
હા ઓુંછું થાય હ
તો અને પર્યાવરણ એ સુરક્ષિત રહેે
હા પણ ઈ ગાડી ક્યારેક ક્યારેક સળગે છે પણ આ એટલે બઉુ વિચારવાથીું છે.
ને બહુ ગરમી હોય.
હ હ એટલે બહ વિચારવા જેવું છે પા પાછું એવ એવું છે કે આપડે ટાઈમ થઈ ગયો હોયને ચાર્જિંગ બરાબર નથી હોય લાઈન કડા તો પાછા એના
કિલોમીટર સુધી ના જે ચલાવાય એવું પાછું
હા પછી પાછું વચ્ચે શું કરીએ
તો એવું તો હોય તો બધાના ફાયદા હોય એવા ગેરફાયદા પણ હોય જના ફોન એક જોતા જોઈએ તો ફાયદાકારક કઈ છે ને જો જોવા જઈ તો નુકસાન કરે તો હા
થઈ
એ તો વાપરતા આવડવું જોઈએ પછી
હા ખબર પડી જાય જે કે આટલા કિલોમીટર જવું છે તો આટલું ચાર્જ જોશે.
તો
હા બધું કરીને જ જવું પડે ની
હા સારું તો તમારો આભાર આપડે પ છી નવા ટોપિક સાથે મળીશું હા.